મિત્ર તમે મિત્ર કેમ છો?
છું. તમારું મિત્ર વેકેશન કેવું ચાલી રહ્યું છે?
હા મિત્ર, અમારું વેકેશન ખુબ જ સારી રીતે અને જોરદાર ચાલી રહ્યું છે. ને મિત્ર તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે?
હા મિત્ર અમારું વેકેશન પણ જોરદાર ચાલી રહ્યું છે. તો મિત્ર તમારી પાસે સમય સે?
હા મિત્ર મારી પાસે સમય છે. કેમ શું થયું?
કરવા જઈ રહ્યા છે, એક વિષય પર. તો તેનું નામ છે, ગ્રામ્ય અને શહેરનું જીવન તુંલ જીવન તુલના. તો વિષય પર તમને કોઈક ખ્યાલ હોય તો જણાવશો?
હા, મિત્ર. તમારો આ જે વિષય સ એ મને ખુબ જ ગયમું કારણ કે, જે ગ્રામ્ય અને શહેરના જે લોકોની આપણે તુલના કરવા જોઈએ એ લોકોનું જે જીવન છે. તો એ ખૂબ જ અલગ પડી જતું હોય છે. કારણ કે, જે ગામના લોકોના આપણે જોવા જઈએ, તો ગામના જે લોકો છે એ લોકોનું જે જીવન છે. એ સાદું ને સરળ હોય છે. એમાં જે પણ એ લોકોને કઈ કાર્ય કરવાનું હોય તો, એ લોકો શાંતિથી કાર્ય કરતા હોય છે ને એ સમય પ્રમાણે એ લોકો જે પોતાનું કામ હોય, એ કરી દેતા હોય છે જેમ કે, આપડે જોવા જઈએ તો, ખેતીની જ વાત કરીએ ગામમાં તો કેમકે ગામડાની અંદર આપણેે જે ખેતી હોય એ લોકો ખાસ કરીને કરતા હોય તો એ સમય દરમિયાન જે વરસાદ આવવાના હોય, તે સમય પેલા એ લોકોને જે પણ કઈ કામ કરવાનું હોય, જંગલની અંદર તો એ લોકો નું જે કામ એ લોકો પતાવી દેતા હોય છે. ત્ર સમય. પ્રમાણે, ને એ લોકોનું જે પણ કઈ ખાવાનું હોય, તો એ લોકો ખાસ કરીને પોતે જ કમાવે છે ને અમુક એવા જેમ કે તેલ, હળદ, મછાલો જે પણ હોય, તે લોકો વેચાતા લે છે બાકી બધી જે શાકભાજી હોય એ લોકો પો તે કમાવે છે, ને પછી જેટલું એ લોકોને જોઈએ તેટલું એ લોકો રાખી લે છે, ને બાકી બધું જે પાક હોય કે શાકભાજી હોય, એ લોકો વેચી દેતા હોય છે. તેવી જ રીતે આપણે જો અ શહેરની અંદર આપણે મિત્રો વાત કરવા જઈએ, તો શહેરમાં જે એ લોકોનું જે જે અ જીવન છે. એ અલગ જ મિત્ર પડી જતું હોય છે. કારણ કે આપડ જોવા જઈએ તો શહેરની અંદર એ લોકો સવારથી લઈને સાંજ સુધી કે પછી, અંગે ત્યાં સુધી એ લોકો ખુબ જ વ્યસ્ત હોય છે. કારણ કે મિત્રો એ લોકોને જે પણ આજુબાજુ જે ઉદ્યોગો હોય છે. એ લોકો એ લોકો સાથે જોડાય ગેલા હોય છે. કારણ કે, એ લોકોને બીજું કઈ કામ હોતું નથી. એ લોકોને તો કામ તો કરવું જ પડે. મિત્ર ને એ લોકો એવા હોય છે, મિત્ર કે એ લોકોને જે પણ કઈક કામ કરતા હોય એ આખું બારે માસ દરમિયાન એ લોકોને કર તું જ રહુ પડે. તો જે એ લોકોનું કઈ પણ જે પૈસા આવે એનાથી એ લોકો ખાવાનું મેળવે ને પોતાના જે પરિવાર છે. એ લોકોને આગળ લઈ જાય તો, એમાં એ લોકો સવાર થી અ ચા કે પી ફ્રેશ ખાયને પછી, એ લોકો પોતાના કામ પર જતા હોય છે. આવીને પછી જે પણ પોતાનું કઈ કામ કરતા હોય છે. ને પછી, એ સાંજ ના સમય સુઈ જતા હોય. એ લોકોનું દિવસનું જે ડેલીનું કામ છે. એ આવી જ રીતના ચાલતું હોય છે. ખાસ કરીને મિત્ર તો એમાં આપણે જોવા જઈએ, તો એ લોકો કઈ ખેતી કરતા નથી, કે એ લોકોનું જે સાઈટ આપણે જોવા જઈએ. શહેરની અંદર તો જે વાહનો હોય છે. એ લોકોનું પ્રમાણ પણ ખૂબ જ વધુ હોય તો, એ લોકોનું ઘોંઘાટથી પણ એ લોકોનું જે શાંતિ જેવી હોતી નથી મિત્ર. કારણ કે, જે વાહન હોય છે, એ ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે. ને એ લોક લોકો અવાજ બોવ કરતા ને તેવી જ રીતે એ લોકો જે વાહનમાંથી પણ અલગ-અલગ પ્રકારના એવા ઝેરીલા ગેસીસ વાતાવરણમાં જાય છે, ને ત્યાંનું જે વા તાવરણ હોય, એ સારું નથી હોતું, ને આપણે જોવા જઈએ મિત્ર તો જે શહેરની અંદર આપણે ખાસ કરીને લોકો બિસલરી પાણી વાપરતા હોય છે, કારણ કે, શહેરની અંદર આપણને ચોખ્ખું પાણી મળવું, એ ખૂબ જ મુશ કેલ છે, કારણ કે, ત્યાંની જે વસ્તી જ અહ એટલી બધી હોય છે ગીચ, કે એ લોકોનું જે આ વપરાશી પાણી નું એ ખુબ જ વધી જતો હોય છે, ને જે વપરાશ કરીને, જે ગંદુ પાણી હોય, તે લોકો એમ જ વા સોડી દેતા હોય છે, ને જે અહ શહેર છે ત્યાં પાણી પણ સારી રીતે અંતસ્રવત થઈ શકતું નથી. તો આ આપણે શહેરની વાત કરી. જ્યારે કે આપણે અહ ગામડાની અંદર જોવા જઈએ તો એ લોકોને સારું એવું વાતાવરણ મળે છે. વાતાવરણની અંદર કોઈ એવું જે રિલાગેસીસ એવા બધા હોતા નથી, ને એ લોકોનું જે આસપાસનું જે નેચર હોય એ પણ ખૂબ જ સારી રીતે હોય છે. કોઈ અવાજ જો આવતો નથી, વધારે એ લોકો સારી રીતે રાતના શાંતિથી ઊંઘતા હોય છે, તો એ ગામડાના લોકો ખુબ જ સારી રીતે એ લોકો આગળ અહ એ લોકોનું પરિવારનું જે પણ કઈ હોય તે લઈ જત તા હોય છે, પણ આપણેે જોવા જઈએ તો જે ગામડાના લોકો છે, એ વધારે પડતા કામ કર તા નથી. એ કામ કરતા હોય છે એમ તો, પણ વધારે ખાસ એ લોકોનું જે રૂટીન હોય છે એ બારે માસ દરમિયાન કામ કરતા ન થી, કારણ કે, જો વરસાદ આવવાનો હોય તો તે સમય દરમિયાન એ લોકો પાકવા માટે કામ કરતા હોય છે. ને પછી શિયાળામાં કે પછી ઉનાળામાં અહ એ લોકોને થોડા પૈસા અહ હારું એ લોકો શહેરમાં આવી જતા હોય છે કામ કરવા માટે, મજૂરી કર કરવા માટે, તો તે સમય દરમિયાન એ લોકો કમાવાવાળુ બહાર નીકળતા હોય છે, કારણ કે કમાવવા નહીં તો પછી પરિવારનું જે અહ જે જિંદગી છે એ પછી સારી રીતના આગળ નહી વધે. તો એમાં આપણેે જોવા જઈએ તો જે શહે અહ ગામડાના લોકો છે, એ લોકો શહેર તરફ આગળ વધે છે, કેમકે એ લોકોનો મહ જે ગામડામાં છે એ રોજગાર એટલો બધ તો હોતો નથી. તો ને શહેરમાં આપડે વાત કરીએ તો જે લોકો છે તે અહ એ લોકો ન તો ઉદ્યોગમાં જવું જ પડે કારણ કે જાય નહીં તો પછી એ લોકોને કેયૂ ચાલે તો મિત્ર આ વાતને આગળ લઈ જતા તમે પણ થોડા ઘણાને અહ કઈ સજેશન આપશો.
હા મિત્ર, તમને જણાવશે કે ગામ અને શહેરનું જીવન ધોરણ તોઆ જમીન આસ માન નો ફરક છે, એવું સમજીએ. તો સારું છે. જેમ કે આપણે વાતાવરણ કે પર્યાવરણમાં જોવા જઈએ તો આપણે ગામમાં શુદ્ધ હવા, ખુલ્લી જગ્યા, ઓશ અવાજ અને પ્રકૃતિની નજીક છે, ખેતર, નદી, પાણી જેવું જીવન જોવા મળે છે અને શહેરમાં જોઈએ તો પ્રદુષણ, ટ્રાફિક, ગીચતા વધુ અને બગીચા ને પાર્ક જ હોય છે, કુદરત ની અન કુદરત થી ખૂબ જ દૂર હોય છે અને આપણે આજી વિકાસ તરીકે જોવા જઈએ તો ગામમાં મુખ્ય આધાર ખેતી પર હોય છે, પશુપાલન પર હોય છે, નાના નાના ધંધા પર હોય છે, કે નોકરીઓ પર હોલ હોય છે, સ્વરાજગારી નું પ્રમાણ વધુ હોય અને શહેરીમાં જોવા જઈએ તો ફેક્ટરી ફેક્ટરીમાં, ઓફિસમાં, બિઝનેસમાં કારકિર્દી હોય છે અને તેમાં સુવિધાઓમાં જોવા જઈએ તો ગામડામાં શાળા હોય છે, દવાખાનું હોય છે, બેંક મર્યાદિત હોય છે. કામ માટે કે તાલુકે, કે શહેર પણ જવું પડે છે અને ટ્વેન્ટી ફોર બાય સેવન વીજળી ન પ્રશ્ન પણ હ વીજળી, પાણી નો પ્રશ્ન પણ હોય શકે છે, અને શહેરીમાં જોવા જઈએ તો સારી શાળા, કોલેજ મલ્ટીપ્લે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મોલ, મેટ્રો, ઇન્ટરનેટ બધું જ હોય છે પણ ભૂ બહુ મોંઘું પણ હોય છે અને જીવનમાં ઘણા બધા ખર્ચા પણ હોય છે, જેમાં ગામડામાં ઓછું હોય છે અને શહેરીમાં વધારે હોય છે. એટલે કે ગામડામાં જીવન ધીમું હોય છે, શાંત હોય છે, ખર્ચ ઓછો થાય છે, અનાજ અને શાકભાજી કે દૂધ જેવી વસ્તુઓનો ઉત્પાદન પણ ઘરે જ કરતા હોય છે, અને શહેરમાં જવા જઈએ તો આપણે કોઈ પણ જગ્યાએ ભણવું જવું હોય તો કે દૂર ભણું જો મુસાફરી જેવું થાય છે અને અનાજ, શાકભાજી કે દૂધ આપણે પોતે ખરીદવું પડે છે, અને આપણે બીજું જોવા જઈએ તો સંસ્ સંસ્કૃતિ રીતે જોવા જઈએ તો ગામની પરંપરા અને શહેરની પરંપરા પણ અલગ અલગ હોય છે. પરંપરાગત રીતે રિવાજ જોવા જઈએ તો ગામડાઓમાં ધીમે રીતે પરંપરા એટલે કે શહેરમાં જોવા જઈએ તો નવી નવી ફેશન આવે છે, નવા નવા વિચારો પણ આવતા જોવા મળતા હોય છે તો અને આપણે જવા દ જઈએ તો ઘણા બધી તકલીફો પણ પડતા હોય છે શહેરમાં, અને શહેરમાં આપણે કરતા ગામડામાં ઘણા બધા ફાયદાઓ થાય છે એટલે કે શુદ્ધ વાતાવરણ મળે છે, આપણ ને ઓછો ખર્ચ થાય છે, મજબૂત સામાજિક પણ સામાજિક બંધન પણ થાય છે, અને આપણે શહેરીમાં જોવા જઈએ તો કારકિર્દી આપણને મળે તકો પણ મળે છે, સુવિધાઓ પણ મળે છે ઉત્તમ સુવિધાઓ આપણને મળે છે, આપણે જો મનોરંજન મેળવવું હોય તો મનોરંજન પણ મેળવી શકાય છે, એટલે કે મલ્ટિપલ હોલો પણ જોવા મલ તા હોય છે અને આપણે શહેરમાં ઘણા બધા ગેરફાયદાઓ પણ થતા તો જોવા તો મળે છે એટલે કે ગીચતા હોવાથી ટ્રાફિક સમસ્યા વધુ હોય જાય છે, અને મોંઘવારી પણ વધુ હોય છે. દુકાન ભાડું શાકભાજી કે ભણવા માટે સૌથી વધારે પૈસા ખર્ચવા પડે છે, પ્રદુષણ પણ જોવા મળે છે જે અને ભીડો પણ વધારેય છે, અવાજ નું પ્રદુષણ સૌથી વધુ હોય છે ‌, તો આમ અલગ અલગ પ્રકારના ગીચતાઓ જોવા મળે છે.